કેમ છો મજામાં છો ને
તમે કેમ છો મે તો મજામાં છું
બસ મજા માં છે તો આજે હું એ ટોપિક લેવા તય ગ્યો છું જે છે ઓનલાઈન શોપિંગ ઓનલાઈન શોપિંગ આજે બઉ કો્રોવર્સલ ટોપિક છે કેટલાય લોકો પ્રિફર કરે છે કે ઓનલાઈન જવું જોઈએ કેટલાય લોકો કહે છે કે ઓફલાઈન લેવું જોઈએ તો આજે આપણે એના પર વાત કરી અને જે સારું હોય એ લોકોને સજેસ્ટ કરવું જોઈએ આપડે
એ તો સાચી વાત છે જ આધુનિક યોગમાં ઓનલાઈન શોપિંગ ખુબ જ વધી ગય છે અને ઓનલાઈન શોપિંગ કરું એટલું મને તો લાગે છે કારણ કે ઘરે જે સો આને જે શોપિંગ અનુભવ રહ્યો છે આ સુધીનો ખુબ જ સારો રહ્યો છે એવું મને લાગે છે તમારું શું માનવું છે
મારું તો એવું માનવું છે કે ઓનલાઈન શોપિંગ કરવાના કારણે આજે લોકોનો ટાઈમ પણ બચી રહ્યો છે ઓનલાઈન શોપિંગના કારણે લોકો કેટલી વસ્તુ સત્તા માં મેળવી રહ્યા છે કેમ કારણ કે ઓફલાઈનમાં પણ આજ સ્કેમ્સ ના પ્રમાણ વધી રહ્યાં છે
હા બિલકુલ સાચી વાત હા એવુ સાચી વાત છે પણ આજે કેવું આજના જમાના માં એવી લિંક શેરસ થઈ રહી છે કે ફ્લિપકાર્ટ એમેઝોન મીન કલર જ ખોલી દે છે જેના કારણે તેમાંથી બાય કરવાથી તે પ્રોડક્ટ આપણને મળતી નથી અને બીજી અ પ્રોડક્ટ મળે છે જેના કારણે સ્કેમ આપણા જોડે થઈ શ તમારું શું મનવું સે
એ વાત તો તમારી સાચી છે કે ભાઈ આજના જમાનામાં બીજી પ્રોડક્ટ મળવાના પણ ચાન્સીસ છે પરંતુ એ જે થવાની સંભાવના છે એ ખુબ જ ઓછી છે મોસ્ટલી આપણને સારા વસ્તુઓ જ મળે છે એવી જ રી ઑફલાઇન માં પણ કેટલાકા કામો થઈ શકે છે ઑનલાઇન સ્કેનસ વધારે જરૂર છે પરંતુ તે ઓનલાઈનમાં જે આપણને બેનિફિટ ફાયદાઓ મળે છે એના કમ્પેરમાં એના નુકસાન ઓછા છે
હા બિલકુલ સાચી વાત અ ગઈકાલે જ મારા નય અમારા પરંતુ એમાં એલુ એ કઈ
જેના કારણે તેને ઓર્ડર પણ બતાવતો હતો અને ત્યાં ઓર્ડર પણ ચક કરતો ઓર્ડર પણ મળીને પૈસા પણ ફાટેલું જેકેટ નીકળ્યું છે કામ નહી આવતું તેના જોડે કેવાયને સ્કેમ થઈ ગયું એના જોડે એક સ્કેમ થયું અને તેના ખોટા પૈસા ઓનલાઈન શોપિંગમાં વેડફાઈ ગયા તો તમારે શું માનવું છે આ તો
હા એવી જે અનનોન લિકો દ્વારા જે લોકો શોપિંગ કરે છે એમાં નુકસાન થવાના ચાન્સીસ વધારે હોય છે આપણે ટ્રસ્ટેડ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન ફ્લિપકાર્ટ બ્લિંકિટ એવા પ્લેટફોર્મ પરથી જ કોઈ બી વસ્તુ ઓનલાઈન મંગાવવી જોઈએ જે ટ્રસ્ટેડ હોય તેના કારણે સ્કેમ થવાના ચાન્સીસ ઘટી જાય છે
હા બિલકુલ ઘણી બધી વસ્તુ ઓનલાઈન મંગાવી શકી ફ્રીજ, વોશિંગમસીન, ટવી જે મિકસર મસીન જે જોઈ એ તમને ઓનલાઈન મળે છે અમને શું લાગે છે આધી આવી બધી મોટી મોટી વસ્તુઓ અને વસ્તુ આપણે ઓનલાઈન મગાવવી જોઈએ પછી આપ મોટા મોટા શોરૂમ પર જઈને ઓફલાઈન તમા આ બાબત પર શું વાંધુ છે
મારું આ બાબત પર એવું કેવું છે કે કેટલી વસ્તુ આપડણે ઓનલાઈન મંગાવીએ તો સારું જેમ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ થઇ ગઈ કે પછી આપણે ઓનલાઈન કપડા એ મંગાવી શકીએ છીએ પરંતુ કેટલીય વસ્તી એવી છે જે આપણે ટ્રાય કરીને મંગાવી પડે છે જેમકે ટ્રાય કરીને મગવા માટે એવી વસ્તુય છે જેમ કોઈ કેટલાય કપડા હોય જે આપણે ફિટિંગ પરફેક્ટ જોઈતી હોય છે એવા કપડાઓ આપણે ઓફલાઈન સ્ટોર માંથી લેવા જોઈએ કેટલું ફર્નિચર હોય છે તે આપણે ઓફલાઈન સ્ટોર માંથી લે જોઈએ
હા સાચ આજે કેું આજના જમાનામાં દુકાનદારો પાસે કપડા ફોડાવીએ તો ત્યાંથી આપણે જબરજસ્તી આપણને કપડા પકડાઈદે એના કરતા મને એવું લાગે છે કે આપણે ઓનલાઈન જેવા જોઈએ તેવા મંગાવી શકી તે આપણા માટે એક ફાયદ પણ છે એવું મનેતા લાગે છે
હા તમારી વાત મને બિલકુલ સાચી લાગે છે કે ઓફલાઈનમાં જે દુકાનદારો હોય છે તે પોર્ લી લોકોને કપડાં લેવા પણ મજબૂર કરે છે અને કેટલી વાર આપડણે એના કારણે વધુ પડતી શોપિંગ પર કરી લેતા હોય છે તો જેની જગ્યાએ આપણે ઓનલાઈન શોપિંગ જો કરીએ તો ઓનલાઈન શોપિંગ ના કારણે આપણને કેટલા વધારે બેનિફિટ મળે
હા બિલકુલ સાચી વાત છે તમારે શું માનવું છે આ ઓનલાઈન શોપિંગ આપડે મોટી મોટી ચીજ વસ્તુઓ માટે યોગ્ય ગણાય કે ના યોગ્ય ગણાય
મારું તો એવું છે કે જે વસ્તુ પ્રમાણે જોઈને આપણે ઓનલાઈન શોપિંગ લેવું કે ન લેવું એ આપણે જોઈને લેવું જોઈએ અને એમાં બધી ઓનલાઈન શોપિંગમાં એક વસ્તુ ઓપ્શન આવે છે જેને રિવ્યુ ક છે એ રિવ્યુ ને થોડું જોઈને લેવું જોઈએ કે રિવ્યુ કેવા છે લોકોને ગમ્યું છે કે નહી એ જોઈને આપડણે કોઈ પણ ઓનલાઈન વસ્તુ મંગાવવી જોઈએ
જમન ન મત કેવું કે અ ઘણી બધી એપ્લિકેશનો ઘણા ઘણા ગય કાલે નાની ઉંમરે બિગ બાસ્કેટ માં બસો રૂપિયા વસ્તુઉ દ્વારા પચાસ રૂપિયા પણ એક આપણા માટે ફાયદો છે એવ મને લાગે છેું તમારું શું માનવું છે
મારુ માણ એવું કેવું છે કે અનેક પ્રકારની વસ્તુઓ છે જેમકે કેટલી વસ્તુઓમાં આપણને ઓફલાઈનમાં એટલા પ્રાઇઝ વધારે કહે છે કે એનો કોઈ હદ નથી જેના કારણે ઓનલાઈન શોપિંગમાં કેટલાય અન્ય અન્ય પ્રકારના બેંક ડિસ્કાઉન્ટ કેટલા પ્રકારના ડિસ્કાઉન્ટ ના કારણે વસ્તુ એટલી સસ્તી મળે છે કે વ્યક્તિને વ્યાજબી ભાવે આરામથી તે લોકો અફોર્ડ કરી શકે છે
હા બિલકુલ આજે ઓનલાઈન છે આપ ઘણા સમય પણી છે એ સમયને આપણે આપણા સ્ટડીમાં કે કઈ આપડા પર્સ કામ મા લગાવી સક્યે છે આપણા સમયની બચત પણ એ પણ આ ઓનલાઇન અને ઓનલાઈન અને ઓનલાઈન શોપિંગ દ્વારા આજે ડિલવરી બોય આપ ઘર બેઠ માં એ ઓડર આપી જાય છે તો એ આપણા માટે ખુબ જ ફાયદા કારક છે
હા એ વાત છે સમય નો બચાવ તો થાય જ છે પરંતુ આપણેને એક વસ્તુ બીજી એ કહે છે કે આપણે ટ્રાવેલ જે છે ટ્રાવેલ પણ બચે છે ટ્રાવેલ બચવાના કારણે કેટલી વાર મતલબ ટાઈમ તો વેસ્ટ થતો જ નથી પરંતુ પેટ્રોલ પણ વધારે પડતું વેસ્ટ થતું
હા સાચી વાત છે તમારી જમાણુ ઓનલાઇન શોપિંગ કરવાનો ક્રેઝ આપણે પણ મારો અનુભવ આજ સુધી ઓનલાઈન શોપીંગ નો સારો રહ્યો ઓનલાઈન જ શોપિંગ કરો છું તમારે શું કેવું છે ઓનલાઇન શોપિંગ જ કરવું જોઈએ કે ઑફ્લાઈન જ લેવું જોઈએ
મારું કેવું છે કે મોસ્ટલી વસ્તુ મેં ઓનલાઈન મંગાવું તો હમેશ કેમ કે કપડાઓ થઈ ગયા કે પછી કોઈ અ ઇલેક્ટ્રોનિક વસ્તુ થઈ ગઈ મોબાઈલ થઈ ગઈ પરંતુ કેટલી વસ્તુ જેમ કે ફર્નિચર મારે ઘરનું લેવું હતું તે વખતે મારે લેવું હતું એક સોફો પરંતુ તે ઓનલાઈન હતા કેટલાય પ્રકારના સોફા હતા પરંતુ મને ઓનલાઈન ખબર નથી પડતી કે એ સોફા કેવા છે કઈ રીતના છે તો એ એના માટે હું શોરૂમમાં આઈકા ના શોરૂમમાં જઈને સોફા લઈ આવ્યો હતો
પરંતુ અમુક વાર ઓનલાઈન શોપિંગ મા કેવું અમ અમારાં કપડાં મગાવીએ તો ખરાબ નીકળે છે કે ફાટેલા નીકડા છે એટલે એ ખરાબ ગુણવતા વાળા નીકળે છે. આ બાબત માં તમારું શું માનવું છે.
મારું એ બાબતમાં એવું કેવું છે કે આજના જમાનામાં. હવે આપણા એક ઓપ્શન પણ આવી ગયો છે જેનો છે રિટેન. કેટલી એ નેવું ટકા વસ્તુ આપણે રિટર્ન કરી શકી જો એક વસ્તુ ગમતી નથી. તો ઇન્સ્ટન્ટ રિટર્ન આપણે કરી શકીએ છીએ. તો જેના કારણે એક વસ્તુ હતી કે જે, અ એ વસ્તુ સારી નહી આવે કે પછી આમ ગમશે નહી કે ખરાબ આવી ગઈ તો એને આપણે રિટર્ન કરી શકીએ છીએ.
હા બિલકુલ સાચી વાત છે આજે જોઈએ તો એમેઝોન મિત્રા છે એ આપણને સાત દિવસની રિટર્ન પોલિસી આપે છે. કારણ કે આપણને કોઈ વસ્તુ ગમી હોય તો આપડે તે આપણે સાત દિવસમાં રિટર્ન કરી શકીએ છીએ, તો તે પણ આપણા માટે એક પ્લસ પોન્ટ છે એવું માનવામાં આવે છે.
હા એના કારણે જેમ કે હવે ઓનલાઈન શોપિંગમાં આપણને રીટર્ન ઓપ્શન આપે છે પરંતુ ઓફલાઈનમાં આજના બધા મોસ્ટલી જે અ બિઝનેસ ઓનર છે તેવ એવું કહે છે નું રિટર્ન પોલિસી. રિટર્ન પોલિસી આપતા જ નથી. તો જેના કારણે આજે ઓનલાઈન શોપિંગ વધારે રિલાયબલ થઈ.
તે ઓનલાઈન દ્વારા . પરંતુ બસ એના પૈસા કપાય એના એકાઉન્ટમાંથી. પરંતુ તેને અ એમ જ મળ્યા નહી. પણ આપ સેવાનો ઉપયોગ ખુબ સાર તો એના માટે ફાયદોકારક છે પરંતુ આપણે જરૂરી વધારે ઉપયોગ કરીએ છીએ. એ આપણા માટે ખુબ જ નુકસાનકારક છે તમારું શું માનવું છે એ બાબતે?
હા, એ વાત તો સાચી છે. જો તમે સરખી રીતના યોગ્ય વેબસાઇટ પરથી જો મંગાવો એ વસ્તુને તો તમને કોઈ પણ દિવસ એવા પ્રકારના જે વસ્તુઓ છે તે આવું થઈ જશે એમ કેવું થવાની ચાન્સીસ જે છે બહ ઘટી જાય છે તો મારું કહેવું એવું જો તમે સરખી રીતના કોઈ સારી વેબસાઈટ ટ્રસ્ટેડ વેબસાઇટ પરથી એ વસ્તુ મંગાવો તો તમને નુકસાન થવાના ચાન્સીસ જે છે એ બહુ ઘટી જાય છે. તો તમે કોઈ અશમાં કઈ કહેવા માંગો છો એના માટે?
હા બિલકુલ સાચી વાત છે મારા મારા મારા મારા પણ ઘણી વાર
તો ઓનલાઇન શોપિંગનો અનુભવ માંરો સારો રહ્યો છે એમ મોસ્ટોફ તો. પરંતુ ઘણી વખત ખરાબ પણ
તમારી વાત એ તો સાચી છે કેટલીવાર ઉપર નીચે થતું રહે છે. તો આજે આપણે શોપ ગના ટોપિક પર આપટલી વાત કરી છે તો આગળ પણ આપણે આવી જ રીતના વાતો કરતા રહેશુ.
ઓકે ચાલો.